કઈ નઈ બસ
ને જ જમી લીધું.
ના ના હજી ટાઈમ ક્યાં થયો જમવાનો.
હે મ નારે મારે હવે જમવાનું.
બરાબર છે.
હા અ આજ શું બનાવું જમવા
જોઈએ હજી યુટ્યુબમાં રેસીપી.
એહ જે સરળ ને સસ, જડ દી બની એવી રીતે કરી દેવાની.
હા જલ્દી તો શું બને? ખીચડી બન જાય જલ્દી.
ખિચડી બનન, મેગી બનન, પાસ્તા બનન.
રાતના ખાવામાં થોડીના પાસ્તા હોય.
એમ એ હલકા ખોરાક ખોરાક ખોરાક માટે તો બેસ્ટ જ છે ને.
હલકા ખોરાક માટે તો ખીચડી કઢીએ ખવાય. બાકી તો હમ, બાકી તો બધું બારનું જ.
ફાસ્ટફૂડ ને એવું નઈ?
ફાસ્ટ ફૂડ, પાણીપુરી, મંચુરિયન કતો નૂડલ્સ.
હા, પણ બારનું બહું ના ખવાય ને
સ્ટ્રીટ ફૂડ વધારે ના ખવાય પણ તોય બાર જેવી મજા ના આવે.
બાર જેવી મજા ના આવે પણ ઘરની ખાવાની જ વાત જ અલગ અ.
હમ હમ.
હા, શરીર માટે બેસ્ટ પોષણ એમ ઘરના ખાવામાં.
ઘરના ખાવા મળી રહે પણ સ્વાદ જેવો જોતો હોય એવો બહારના ખાવામાં જ મળે.
પણ બારના ખાવાની રોગો યે બહુ થાય, પછી શરીર તબિયત બી બગડે ને.
રોજ ક્યાં ખાવાનું, અઠવાડીયામાં એકવાર જવાનું.
હા એ હાચી વાત હે પણ તોય ઘરનું ખાવાનું મજા આવે, એટલે બહાર ના ખાવાની મજામાં ના આવે.
હમ બાકી ઓર્ડર કરીને મંગાવાય હવે તો.
હા મંગાઈશ તો સકાય હવે તો અલગ અલગ થઈ ગયું ને આ તરત થઇ જા, જેવી ખાવાની ઇચ્છા થાય એવું તરત ડિલિવરી થઇ જાય.
ત્રીસ મિનિટમાં ડિલિવરી. પીઝા ખાવ કે ગમે તે ખાવ તરત જ. જે મંગાવુ એહે
પણ એ તો બધું પેટનું પલું ના થાય ન, પેટ નું પોષણ ના મળે બરોબર.
પોષણ તો ના મળે પણ અમુક દિવસે ચાલે.
હહ અ.
બાકી, કેવું તમારે?
કઈ નઈ બસ શાંતિ. તમાર?
બસ. ખાવાનું હાથે બનાવો કે
હા જાતે જ.
બરાબર.
આ તો પાસ્તા બનાવાની ઈચ્છા હતી.
ક્યા?
પેલા આવ ને ભૂંગળી વાળા રેસીપી પેલા આ ગોલ ભૂંગળી વાળા. ટામેટા, મરચા ને કોથમીર નાખી ને ડુંગળી નાખી દેવાની. એ રયા હા સાદા જ. કોબી બોબી હા કુબી ની નાખવાની. કુબી કે વટાણાને એ બધું નઈ નાખવાનું.
બરાબર.
સાદા ને સિમ્પલ, ફટાફટ થઈ તો જાય. જમવાનું મા માથાકૂટ વધારે થઇ જાય. જમવાનું કલાક કલાક બનાવવાનું ખાલી પાંચ મિનિટ ખાવાનું હોય હે. હ અ
બરાબર પણ પાસ્તાથી પેટ થોડી ના ભરાય. બે ત્રણ કલાક પહિ પાછી ભૂખ લાગી જાય. એના કરતા બહાર જઈને હોટલમાં ખાઈ આવ હારું.
હાચી વાત. હોટેલમાં અતાર તો પબ્લિક કેટલી થઈ ગઈ ગમે તે હોટેલમાં જાઓન ફુલ ટ્રાફિક હોય.
પબ્લિક ન બહારનું
પણ હ અ, બારની વસ્તુ હવ બઉ જ ખાય ને એટલે
બાકી ઘરે બનાવતા જોર આવે એટલે હેંડો બાર ખાવા.
હા આ પબ્લિક ને એવું કે ફટાફટ ખાવા થઈ જાય ને એવું જોવાય એટલે પહિ હોટલમાં જઈને જ ખાય ન
અને ઘરે આઈ ને કામે ના કરવું પડે
હા.
ઘરે આઈ ને પાહિ વાસ, રસોઈ કરે ન, વાસણ ઘસે ન બેસે એને કરતા હોટરમાં જઇન ખાઈને તરત પાછા વાસણ એ ના ઘસ પછે કશું માથા ખૂટ તો નહી
પાછા આયને કપડા બદલી ને આ હેડયા ઊંઘવા.
હ અ અ ગાડીમાં જવું હોય, ગાડીમાં આવવું હોય, બીજું તો શું તકલીફ હવે પબ્લિકને તો પબ્લિકને તો બસ આરામદાયક જ જોવહ બધું ફાસ્ટ ફૂડ ન ફટાફટ થઇ જાય ને જ જોવહ
હમ્મ.
અતાર વસ્તી ન કામ કરવું જ નથી તરત આમ ઝડપી થાય ને એવું જ જોવ એ તો
હવે તો રેસીપી એ કેટલી બધી નવું નવું આવવા મડય્યું.
હા નવું નવું બધું કેટલું કેટલું આપણને ખબર એ ના હોય એટલું એટલ રેસીપી આવે મળી હવે તો.
જલ્દી બની એ જાય ને ખાવા એ હારી હોય.
હ અ.
પણ અંદર નાખવાનું વસ્તુ કેટલું બધું જોવે એ બધું કો થી લાવવાનું. આ સોસ, પેલો સોસ.
હ અ, બઉ જ જોવ વસ્તુ એ શાકભાજી કેટલું જોવે. વેજીિટેબલ ને વેજીિટેબલ મોઘું કેટલું થઈ ગયું પાછું.
મોંઘાની તો વાત છોડોને કાપવાવામાં જોર આવે એટલું બધું અલગ અલગ કાપો.
હ અ, વટાણા ને ગાજર ને કેટ લું બધું રાંધવાનું પહેલું કરવાનું, ફોલવાનું ન
એના કરતા સાદું સિમ્પલ બનાઈ દેવાનું.
હાચી વાત, હ કશું એમાં માથા ખૂટ તો નહી.
અમે ઘરની અ ઘરની અમુક જ વસ્તુ ભાવે આમ તો. શું વધારે ભાવે તમને?
મને તો ઈડલી સંભાર બઉ ભાવે. ઇડલી સંભાર ને ઢોંસા.
ઘરે બનાયેલા?
હા અમે ઘરે બનાઈ હ. પેલા હ અ. ચોખામાં પલાડ દેવના પહિ પલાડી પછી ધાબા ઉપર હ ન તઈણ દી પેહલે એક દિવસ માટે આથો આવે એટલે દેવાનો. આમાં મિક્સ દાલ કરીન બધું કરીને ખીરું બનાવી દેવાનુંન
બરાબર, પણ ઢોસા ને ઈડલી તો શું કેવાય ફાસ્ટ ફૂડ તો કેવાયન ને કેમ કે બારે એવી જ બને છે જેવી રી તે આપણેે બનાઈએ.
ઘર નો સ્વાદ નો બહાર નો સ્વાદ અલગ અલગ હોય ને પણ.
હમ્મ બરાબર ઘર ન આપડે વધારે બધું વસ્તુ નાખીને બાર બધું ઓછું હોય.
ઘરે આપડે જેવું ખાવું હોય એવું બનાવી શકાય ટેસ્ટ ના આવે પણ આમ તોઈ તબિયત બબિયત ના બગડે અને બહાર ના આવે ખીરા કેવા આવે ખબર હ ખરાબ આવહ.
હમ્મ.
તહ આ ખીરા બહુ બાર ના ખરાબ આવે બહુ જ.
બધી વસ્તુ ના ભાવ વધી ગયા ને એટલે બધું મિલાવટી વાપરવા માંડે એટલે આવું જ હોય.
હા મિલાવટી એટલે પછી પેટમાં દુખાવા થાય માથા દુખાય ને પછી ખીરામાં પછી એવું થાય બહાર નું ખાઈ તો
હમ્મ.
એના કરતા ઘરે બનાવ
હાચી વાત બે ત્રણ દાડા રાહ જોવી પડે પણ બની જાય.
બની જાય હવે જેટલું બનાવું એટલું બનાય પછી આપડે આખું પરિવાર સુખી શાંતિ થી ખાઈ શકે અને બાર તો આપડે દસ જને એક ઇટલી માં એક ઇટલી તો શું કોમ થાય આપડું.
હ સાહીઠ રૂપિયા થઈ ગયા હવે તો.
હ અહ એમ કરતા આપડે બધું વસ્તુ હો રૂપિયા લઈને આપણે ઘરે જ બનાવું જ ના હારું.
તો અહ થોડી માથાકૂટ થાય પણ જેટલું ખાવું હોય એટલું ખવાય.
હ અહ જેમ ખાવું હોય એમને પેટ પેટ ભરી ને ખવાય પાછું.
પણ અમુક દિવસ અચાનક ઈચ્છા થઈ જાય તો બહાર થી મંગાવી દેવાય.
હા બહાર થી મંગાવાય પણ બાર નું એટલો બધો વિશ્વાસ ના કરાય.
એવું તો કઈ નહી પણ આ તો અચાનક ઈચ્છા થઈ ગઈ કે ના હવે ખાવું જ છે તો હવે પઈ બહારથી જ લાવું પડે તરત ને તરત બનાવા જેવી વસ્તુ તો હે નહી.
ના એ તો વાર લાગે ટાઈમ બહું જ જોવ પાછું એમાં ઈટલી મેલવા જઈએ ને એટલે ગેસ તો બઉુ જ પાછો કલાક તો થઈ જ જાય એટલી બનાવવા.
તો બાફતા જ એ વાર લાગે. અન પે ઉતારો નીકાળો આ તો કોઈ વધારે અમુંક જ મહિનામાં એક બે વાર બનાવો તો આરું હારું લાગે બાકી રોજ રોજ તો તમારા હાથ જ રહી જાય તમ બનાવ જ ના ગમે.
હા ઇડલી બનાવવામાં એટલો ટાઈમ લાગ પાઈ ઈડલી માટે દાલ બનાવાની વાર લાગે. પહિ ડોસા બનાવતા વાર લાગે.
પાસણે એટલા થાય વાસણે કેટલા થાય.
બહુ જ થાય વાસણને ઢકલો થાય.
તો અપાઈ.
હ અહ એમ બાર નું આમ હારૂ ઉપારનું આમ પેલું
આમ હારુંને આમ ના એ હારું જોવા જઈએ તો.
હા હ.
આમ. બાકી ઘરે તરત તરત જ ભૂક લાગી હોય તો પડે કાય ચાલા.
પડે કયા તાર હવે કેવા કેવા હ ખબર હો ને બિલાવટ તેલ ના હારા હોય ને તે હવે પડેકા ખાવાથી પેટમાં દુખાવો થાય ને
હમ્મ. રોજ રોજ ના એ ખવાય બાકી સ્કીને બગડવા મંડે પહે.
હા બસ સ્કીન બહુ બગડે એનાથી તો.
પિંપલ્સ એ થઈ ગયા.
હા.
જાય નહી.
હા પર મોઢાનું બી પડે હ પડેકા ખાય બહારના બહુ
હમ. હમ.
એટલે એવું બધું પ્રોબ્લેમ બહુ જ થાય. પણ એમ
અમુક દિવસે ખાવાનું એમાંય દવાખાના ધક્કા
સાચી વાત હવે ખાઓ શું એવું જ વિચારીએ ખાલી.
હમ.
આ વસ્તી ના હોય ઘી ખાતા જોર આવે પાછો. ઘી તો કોને ભાવે.
બટર વધારે ભાવે ઘી કરતા.
હા. હા. ના પહેલાની વસ્તી ઘી ખાતી એટલે કે તંદુરસ્ત હોતી.
પહેલાની વાત તો અલગ પેલા બધું બહારનું વધારે ના હોતું અત્યારે બહારનું વધારે નીકળ્યું હતું. તો ઘરનું જલ્દી ભૂલી જાય લોકો
હા. હા. વસ્તી પહેલા ઘી ખાતી એટલે કામ કેટલું કરી કરતા.
જેમ કે વરસાદ પડ્યો ચાલો મોમોસ ખાવા.
હા. હા.
થોડું ઠંડુ હો તો ચાલો રાતે. શું કે ચાઉમીન એ બધું ખાવા થોડો ઉનાળો આવ્યો એટલે ચાલો રાતે ગોળો ખાવા
હા આતો વસ્તીને કામ કર્યા કરતા ખાવાનું વધારે જોવો પ્યારું હોય.
ઋતુ પ્રમાણે એમને ખાવાનું થાય.
હા. હા.
બાકી બહાર મોમોસ ખાવા એને કરતા વરસાદમાં ઘરે પકોડા એ બનાવી દે તો પણ ચાલે.
હા. હા.
પણ એટલી મહેનત કોણ કરે બહાર બહાર બનાવો.
બેસન બેસન લાઓ, પલાળો, કાપો, તરો. પછી પાછા ખાઓ પછી એના વાસણ ઘસો બધું સરખુ કરો. એના કરતા ડાયરેક્ટ ગાડીમાં બેસો ડાયરેક્ટ બહાર. દસ વીસ રૂપિયા નું પેટ્રોલ એસી રૂપિયાની ડીઝ. પટી ગયું બધું અને બીજા દિવસે પેટમાં દુખાવા નુ ચાલુ
હા. હા.
વેજીટેબલ તો આમે બધી ફ્રેશ તો હોય નહી.
ના હોય. હા વાસી જ હોય બધી એટલે પછી
પણ એવું ભાવે
હા. હા. પકોડા ને એવું તો બોવ જ ભાવે મને-
પણ ઘરે સારું બનેલું ના હોય.
ના અને ચોમાસામાં તો પકોડા ને ચા ખાવાને બહુ મજા આવે બહુ એટલે બહુ જ મજા આવે.
હમ્મ.
ચાની ને પકોડા ની વાત જ અલગ વરસાદમાં તો વરસાદ આવે ને કે પણ આ ચા બના ઈ જ નહી.
પેલા પેલા પકોડા આવે ન પેલા પાઉ જોડે ખાવાના એ વધારે હારા લાગ મસ
હા હા કડી-પકોડા બી મસ્ત લાગ.
કડી પકોડા રાતે ના મજા આવે.
ના રાતે ના આવે બપોરે હ-હવારમાં નાસ્તો થાય ન તો બસ મજા આવે હવારમાં.
પકોડા એ હવાર નો નાસ્તો બાકી પેલા પકોડા આવેને એ રાતે ગરમ ગરમ બનેલા હોયને ખાવા મજા આઈ જાય.
હા ચટણી હોય ને ચટણી, ન મરચા ન ડુંગળી બધું કાપેલું હોય ને
હા બધું પાવમાં લગાઈ ને પહિ ખાવાનું.
હઅ ઓમ મજા આવે એમાં ખાવાની.
હા બઉ મજા આવે.
હઅ તમારે શું બનાવું આજ નાસ્તા માં ખાવામ.